ઓ જ કેમ છો?
બસ મજામાં કેમ છો તમે?
અમે પણ મજામાં પણ આજકાલ તો તમને ખબર જ છે કે પ્રદુષણ ખુબ જ વધારે એવું વધી ગયું છે તો એના કારણે થોડીક તકલીફ વધી ગઈ અને અમારા ગામમાં તો ખૂબ જ એવું રોગચાળા પણ વધવા લાગ્યા છે પ્રદૂષણના કારણે કારણ કે એટલો શેખ જ પ્રદુષણ વધી ગયું અને અમારા ગામમાં તો કચરો ને એવું બધું પણ ખુબ જ વધારે એવું લખવામાં આવી રહ્યું છે બીજા શહેરમાંથી તો જેથી કરીને પ્રદુષણનું પ્રમાણ વધી ગયું છે. તમારા ગામમાં કેવું ચાલી રહ્યું છે પ્રદુષણ વધ્યું છે કે ભાઈ કેવું છે હમણાં
અમારા ગામમાં હ પ્રદુષણ તો બહુ વધારે જ વધી ગયું છે હમણાં જોવા જઈએ તો વાયુ પ્રદુષણ, જળ પ્રદુષણ જમીન પ્રદુષણ અને ધ્વન પ્રદુષણ તો બહુ જ વધારે વધી ગયું છે.
હા કારણ કે ધ્વની પ્રદૂષણને એવું બધું તો મતલબમાં તમને ખબર જ છે કે આપણે જે પણ વાહનોને એવું ચાલે અને હોર્ન નેવા મારે એટલે ખુબ જ ધ્વનિની પ્રદુષણ થવાનું છે. અને બીજું શું કે આજકાલમાં ડીજેવું બધું ખુબ જ વધારે વગાડવામાં આવે છે. તો જેથી કરીને ખુબ જ વધારે એવું પ્રદુષણ ધ્વનિ પ્રદુષણ પણ વધી ગયું છે અને બીજું શું કે આપડે વાહનો જેટલા બધા વધી ગયા છે તો જેથી કરીને ખુબ જ એવું પ્રદુષણ થવા લાગ્યું છે એટ તમારે શું કેવું છે વાહન મતલબ આપણે યુઝ કરવા કેટલુંક ચલાવવું જોઈએ કેમ
નહી વાંધ આપને એમ જોવા જઈએ તો વધારે યુઝ નહી કરવું જોઈએ જેટલું આપણને વધારે મતલબ કામ પડે એટલે આપડે કરવું જોઈએ પણ એમ વધારે એમાં આપડણે યુઝ નહીં કરવય જ્યાર સુધી બને ત્યારે આપણે એમ સાયકલ નો યુઝ કરવો જોઈએ જેનાથી આપણને એટલે ધ્વનિ પ્રદુષણ ઓછું થાય.
હા કારણ કે સાયકલ યુઝ કરીએ તો આપડ એક મતલબમાં હેલ્થ પણ સારી રહી કારણ કે કે સાયકલ યુઝ કરવાથી આપણું એક્સરસાઇઝ એ પણ થઈ જાય અને બીજું તો શું કે પ્રદુષણ પણ આપડણે થોડુંક કંટ્રોલ કરી શકીએ અને બહારના દેશો માટે તો તમને ખબર છે ને કે એ લોકો સાયકલ પણ વધારે યુઝ કરે છે અને થોડેક પણ જવાના માટે સાયકલ જ વધારે યુઝ કરે છે અને આપણા દેશમાં તો તમને ખબર જ છે કે જરાક પણ જોવું હોય આપણેે મતલબમાં એક કિલોમીટર પણ ના જવું હોય એટલે કે ગાડી લઈને જવું જોઈએ એમ એવું બધાને લાગે છે તો મતલબ મા બાબત ખુબ ખોટી કેહેવાય તોરે શું કેવું છે
હા આ બાબત તો બહુ જ ખોટી છે પણ એમાં જોવા જઈએ તો આપણેે બહારના દેશો છે તે લોકો આપણા કરતા હારા છે સ્વાસ્થ મને એ આલમની શરી એટલે આપડા ત્યાં કરતા તો આલમું સારું છે. ને ત્યાં તો વધારે કને ધ્વનિ પ્રદુષણ પણ ઓછો છે આપડા ત્યાં કરતા કેમ કે ત્યાંના વધુમાં વધુ લોકો સાયકલ નો યુઝ કરે છે જે એટલે થોડીક દૂર જવા માટે આ લોકો વાહન ન યુઝ નથી કરતા પરંતુ સાઇ પણ યુઝ વધારે માત્રામાં યુઝ કરે છે
હા કારણ કે એટલે તો તે લોકોની હેલ્થ પણ સારી રહે છે અને બીજું શું કે એ લોકો ના જીવન પેલું ખુબ જ વધારે હોય છે આપણા અહીં મતલબમાં સાઠ વર્ષ ને એવા જીવે તો ત્યાં મતલબ સો વર્ષ એવા જીવે અને જાપાન ના લોકો તો ખુબ જ યુઝ કરે છે સાયકલ કારણ કે ત્યાંના લોકો એવું માને છે કે હેલ્થ મતલબ આપણી સારી રહેશે તો જ આપણે વધારે જીવશું એટલે લોકો સાયકલ એવું ખુબ જ યુઝ કરે છે અને પ્રદુષણ ખુબ જ ઓછું મતલબમાં કરે છે ત્યાંના લોકો તમને ખબર છે કે બધો કચરો કચરા પેટીમાં જ નાખે છે અને બધી વસ્તુ સાફ સફાઈ પણ પોતપતાના ઘરની પરફેક્ટ રાખે છે અને આપણા દેશમાં થોડીક મતલબમાં સાફ સફાઈ ઓછી રાખવામાં આવે છે તમારે શું કહેવું છે
હા આપણા ત્યાં ઈન્ડિયામાં જોવા જઈએ તો ગંદકી તો ખૂબ વધારે પ્રમાણમાં છે અને આપણે બહાર ના દેશમાં જોઈએ પાલકમાં આખે મતલબ બધી જગ્યા સાફ સફાઈ જ હોય છે ને તેના કારણે આપડા ત્યાં અહિયાં પ્રદુષણ વધારે ફેલાય છે એમ જોવા જઈએ તો જળ પ્રદુષણ માં આપડી આપણા ત્યાં નદીઓ તળાવો અને સમુદ્રમાં ગંદુ પાણીઓને ઔદ્યોગિક કચરો છોડવામાં આવે છે એટલે કે પ્રદુષિત પાણી પીવાથી અનેક ગંભીર બીમારીઓ થાય છે તેના કારણે તા ના લોકો જલ્દી ઉંમર માં એટલે મૃત્યુ પામે છે અનેને ત્યાંના લોકો માં એવું કઈ થતું નથી ને એ લોકો વધારે ઉમર સુધી જીવે છે તમારું શું માનવું છે એના પર
હા આ વાત તો તમારી એકદમ સાચી છે અને આપણા દેશમાં જો આપડે આપણું જીવનચર પેલું વધારવું હોય તો છે ને આપણે પ્રદુષણ તો ઓછું કરવું જ પડશે અને તમને ખબર છે ને કે મતલબ થોડોક વરસાદ આવે એટલે મતલબ આપડા બાજુ બધા ગરનારાને એવું બધું ખુબ જ વધારે એવું ભરાઈ જતુ તો હોય ને કશે જવાય પણ નહી પાણી એવુ બધું નીકાળવાની સુવિધા પણ ખુબ જ ઓછી હોવાથી છે ને એટલે પાણી એક જ જગ્યાએ રહે છે અને બીજું શું કે પાણી એક જ જગ્યા એ રહેવાથી પાણી દોઢુ થઈ જાય છે અને ત્યાં બતલમાં બધું ગંદકી પેદા થઈ જાય છે તો એના માટે થોડુંક સરકાર કારે કરવું જોઈએ તમારે શું કહેવું છે
હા એના માટે સરકારે અહિયા કરવું જોઈએ જેના કારણે આપડે એમ સ્કૂલ કોલેજ બધી જગ્યા જોવુ હોય તો આપણે જઈ શકતા નથી ને રસ્તો બધી જગ્યા એટલે બંધ થઇ જાય છે એટલે આપણને બધે આખું ફરીને જવું પડે ને એમાં જો આપણને મુશ્કેલી આવી જાય હોસ્ હોસ્પિટલ એવું કઈ જવું હોય તો આપણાથી જવાય નહી એના માટે સરકારે કઈ તો ઉપાય કરવો જોઈએ જેથી આ મુશ્કેલીઓ દૂર થઈ શકે
હા કારણ કે મતલબ એવી જ મુશ્કેલીઓ અમારે બી એક વાર આવેલી કારણ કે છે ને જો આ અમારા એમાં છે સોસાયટી માં છે ને આજુબાજુ થી એમ પાણી ખુબ જ વધારે એવું નીકળતું હોય છે અને વરસાદ થોડોક આવે એટલે ખુબ જ વધારે પાણી જાય છે અને મતલબ બીજે તો કઈ તો અમારાથી જોવાનું જ નથી તે જ રોડ છે તો ત્યાંથી પાણી કાઢવા માટે એટલુંક સુવિધા કરે તો જ અમારાથી ત્યાંથી નીકળાયું અને એક વાર એવું થયેલું કે અમારા એ હાથમાં થોડુંક લાગી પડેલું હતું મારા ફ્રેન્ડ ને તો તેમને કાલૅ એક દવાખાના લે જવાના હતા પણ એવું થવાના કારણે ને અમારી તાત્કાલિક દવાખાને ન લે જવાયું તો તેમને ખુબ જ વધારે એવું પેન સહન કરવા પડ્યું પરંતુ હવે શું કરી શકે સરકારશ્રીને અમે થોડીકમ નિવેદન કર્યું છે કે પાણી નિકાલ બાદ થોડુંક કરે પરંતુ એટલું બધો નિકાલ કરતા નથી નથી અને સાંભળતા પણ નથી એટલે પહેલા તો આપડે છે ને આ પ્રદુષણ જ થોડું અટકાવવું જોઈએ પ્રદુષણ આપડે મતલબમાં કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ અને આપડા ઘરને એકદમ સ્વચ્થ રાખવા જોઈએ આપડું શરીર એકદમ સ્વચ્છ રાખવું જોઈએ ના ધોઈને રહેવું જોઈએ ન કપ વું જોઈએ આ બધી વસ્તુ કરવું જોઈએ તો મેં તો મારા ઘરના લોકોને બધાને કહ્યું છે કે આપડણે બધું સારી રીતના કરવું છેએ એટલે તમે તમારા ઘરના લોકોને કહો છો કે નથી કેહેતા
હા મેમે બી કઉ છું અમારા ઘરના લોકોને એ બધી સાફ સફાઈ રાખવી જોઈએ ને અમારા ત્યાં બધું રાખ પણ છે પણ એમ જોવા જઈએ તો આપણા ત્યાં સોસાયટીમાં બધા એવું કરતા નથી જમીન પર કચરો ગમે ત્યાં ફેંકે છે તેના કારણે એટલે કીળાઓ વરસાદમાં બહુ વધારે ફરે છે અને માખીઓ મચ્છરો આવે તેના કારણે કેટલી બીમારીઓ આપણને થાય છે એટલે એવું નહી કર જોઈએ કચરો કચરા પેટીમાં નાખવા જોઈએ અને સ્વચ્છતા રાખવી જોઈએ એનાથી પ્રદુષણ પણ ઘટે ને આપણને ગંભીર બીમારી પણ નહીં થાય તમારું શું માનવું છે એના
હા મારે તો એજ માનવું છે કે મતલબ જ્યાં સ્વચસ્થ ત્યાં પ્રભુ થાય એટલે કે છે ને જ્યાં આપણે સ્વચ્છતા રાખીશું ત્યાં જ પ્રભુ નો વાસ પણ થશે અને તમને ખબર જ છે કે આપડા મતલબ ઈન્ડિયા માટે એવું જ માનવામાં આવે છે કે ભગવાનનો વાસ બધી જ જગ્યા છે તો બધી જ જગ્યાએ ભગવાન નો વાસ હોય તો આપણે બધી જગ્યા સારી રાખવી જોઈએ અને તમને ખબર જ છે કે જો બીજા બધા દેશોમાં નદી ને મા ને એું નથી માંડવામાં આવતું પરુ તમની નદી એકદમ ખુબ જ સરસ અને એકદમ એકદમ મસ્ત ક્લીન દેખાય છે પરંતુ આપણે એકમાં નદીને માટા માનવામાં આવે છે પરંતુ તો પણ ક્લીન નથી એટલે આપડણે નદી માન બધું કચરો ના ફેંકવું જોઈએ અને નદી એકદમ ક્લીન રાખવી જોઈએ તમારે શું કેવું છે આ બાબત ઉપર
હા આપડે એ તો છે આપણા ત્યાં એટલે ગંદકી બહુ વધારે છે આપડે જ્યાં જોયએ ત્યાં મતલબ બધા નદીઓમાં કચરા તા હોય છે એવું નહીિ કરવાવ જોઈએ કેમ કે આપણા ત્યાં તો નદી ના માતા કહેવામાં આવે છે ને તેના અંદર જ બધું ગંદા કચરા ફેંકે છે એવું નહીિ કરવા જોઈએ તેનાથી આપણે કેટલું આપણે બીમારીઓ થાય છે તે જ પાણી પાણી આપણે એને પીતા છે તેનાથી આપણને કેટલી ગંભીર બીમારીઓ થઈ શકે એટલે આપડણે એવું તો નહી કરવું જોઈએ જેથી આપણને આગળ જતા મુશ્કેલીઓ થાય પ્રદુષણ ઘટાડવો જોઈએ આપણને
હા એ વાત તો તો મારી સાચી જ છે અને બીજું તો શું કે અમે મતલબમાં દર વર્ષે છે ને સો ઝાડો અ મેમે દર વર્ષે રોપીએ જ છે કારણ કે જો આપણે ઝાડ નો રોપીશો ને તો ખુબ જ વધારે એવ મુશ્કેલીનોો સામનો થઈ જશે અને જો તમને આવાજ ખબર છે કે જે આપડા દુનિયામાં છે ને જેટલા આકાશમાં તારા નથી એનાથી વધારે તો આપડે આ આપડા મતલબ પૃથ્વી પર ઝાડ છે પરંતુ ઝાડવાય એટલા બધા એક દિવસમાં કાપી મૂકવામાં આવે છે કે વાત જ ના પૂછો હવે ખુબ જ વધારે માં ઝાડ કાપવામાં આવી રહ્યા છે તો તેથી પ્રદૂષણ ખૂબ જ વધારે વધી ગયું છે અને જે ઓઝોન લેર છે તેમાં છે ને કાળા પડી જવાથી હવે ગરમી પણ ખુબ જ વધારે વધી જાય છે અને જે ગરમીના જે પ્રકાશ આવે છે એમ જેમ કે સુરતની જે કિરણ હોય છે એ કિરણ છે ને ડાયરેક્ટ આપણે સ્કીન પર પડે છે અને આપણી સ્કીિનને એકદમ ચૂભ કરે છે એટલે બપોરના સમય આપણાથી બહાર જ નથી નીકળ એટલે મેં તો બપોરના સમયે મારા ઘરના લોકો ને બધાને કું છે કે બહાર ન નીકવ જોઈએ તેનાથી કેન્સર જેવી બીમારી પણ થઈ શકે છે કારણ કે ઓઝોન લેરમાં કાણા પડી ગયેલા છે તો તેથી છે ને ડાયરેક્ટ કિરણ આપડા આ મતલબ સ્કીન પર પડતી હોવાથી છે ને ખુબ જ એવી તકલીફ થઈ ર છે તમારે શું કેવું છે
હા વાત તો સાચી છે આપણા ત્યાં જોવા જઈએ તોણા હાલમાં તો વધારે વૃક્ષો કપ કે છે તેવું નહી કરવું જોઈએ કે કે તેના કારણે આપડણે પ્રદુષણ વધારે થાય છે ને વૃક્ષો આપણા ત્યાં નહી હોય તો આપણને સ્વચ્છ હવા ને એવું બધું તો નહી મળે તેના કારણે કેટલું પણને એટલે બીમારીઓ બધું થાય એમ જોવા જઈએ તો આપણે કેટલું જમીન પ્રદૂષણ થાય છે પ્લાસ્ટિક રસાયણ અને કચરો જમીન ફે પતિ થાય છે અને તે ઉપજાઓ જમીન પર શક્તિ ઘટાડે છે અને ખેતી ને પણ નુકસાન પહોચાડે છે એવું નને કરવું જોઈએ તેના કારણે કેટલી આપણે એને મુશ્કેલીઓ કરવી મુશ્કેલીઓ આપણને પડે છે
હા તમારી વાત એકદમ સાચી છે આ બધી મુશકેલીઓ આપડે એમાં સરખું રહેવું હોય અને સારી રીતના જો જીવન જીવું હોય તો આપણે રોજમરાની જિંદગીમાં છે ને આપણે પ્રદુષણ ઘટાડવું જોઈએ અને પ્રદૂષણ ઘટાડવા માટે થોડાક આંદોલનો પણ કરવા જોઈએ અમારા ગામમાં અમે ડર મતલબમાં એક મહિના તો એવું કરીએ જ છએ કે મતલબ આ બધા ગામના મળીને બધો અમાર આખો ગામ ન કચરો સારી જગ્યા એમ લખીને પછી સળગાવી દઈએ છ છે અને એ બધું કરીએ છીએ એના કારણે અમારું ગામ અમ સ્વચથ થવા માંડ્યું છે અને પેલા પેલા તો એટલું બધું પ્રદુષણ વધી ગયું કે અને ખુબ જ વધારે બીમારી પણ થઈ ગયલી ગામના લોકો ને પરંતુ હાલમાં તો હવે થોડુંક સુધારાવા માંડ્યું છે તો તમે પણ તમારા ગામમાં શું આંદોલન ચલાવવા માંગો છો
હા અમારા ત્યાં બી ગામે સોસાયટીમાં થતું છે અમારી બિલ્ડિંગમાં જોવા જઈએ તો મહિનામાં એક એક વાર તો એવું થાય છે કે બધા મળીને સોસાયટીમાં એટલે કચરો સાફ કરીેને આખી બિલ્ડિંગો સાફ કરીએ છીએ એટલે સ્વચ્છતા ત અમે રાખીએ છીએ પણ આખી એમ જોવા તેમ કરવા જોઈએ બધાને તેનાથી મતલબ સારું ર ને સ્વચ્છ રહે બધી જગ્યા પ્રદૂષણ બી તેનાથી ઘટે છે એવું તો અમે પણ કરતા છે
હા તોમે ખુબ જ સારી મતલબ વસ્તુ કરી રહ્યા છો અને જો આપણે જે પેઢીઓ આવાની સા આપ પછી તો ટેલો ના માટે આપણે એટલુંક તો કરી જ શકીએ કારણ કે આપડે તો સારી રી ના જીવન જીવી જોઈશું પરંતુ જે આપ આગલી પેઢી આવશે એ લોકોને ખુબ જ વધારે એવ મુશ્કેલીનોો સામનો કરવો પડશે કારણ કે ને પ્રદુષણ ખુબજ વધી જશે ને ન જીવન કાર્ડ ખુબ જ ઓછું થઈ જશે તમારે શું કેવું છે
હા આ વા તો સાચી જ છે એવું તો આપણને એટલે પ્રદુષણ ઘટ ઘટાડવું જોઈએ અને જેના કારણે આપણને વધારે બીમારી એવું બધું નહી થાયને સ્વચ્છતા રાખવી જોઈએ
હા તો ચાલો આપડે મળીએ બીજા દિવસે પ્રદુષણ ની સારી રીતના આપણે વાતચીત કરીશું
હા સારું ચલે